હલો
કેમ છો
હા મજામાં અવાજ આવે છે ને મારો
આવે છે ને.
સારું સારું કઈ નહં તો એમ જ વિચાર્યું કે અ તમને કોલ કરીને નાનપણની રમતો આપણેે એની પર વિષય પર થોડી ચર્ચા કરું
ના ખુબ જ સરસ વસ્તુ તમે યાદ કરી છે આજે જ પણ ના આકાલના લોકોમાં એ વસ્તુ નહી દેખાતી જે બાળકો છે એનામાં
હા એ તો સાચી વાત છે. અને નાનપણ એટલે નિર્દોષતા આનંદ અને યાદોથી ભરેલો જીવનનો સૌથી સુંદર સમય કહીએ ને તો કહી શકાય. અને એ સમયમાં રમતો માત્ર મનોરંજન નહતી. પરંતુ જીવનના મહત્વના પાઠ શીખવવાનું એક શ્રેષ્ઠ માધ્યમ હતું.
સો ટકાની વાત છે પહેલાના સમયમાં રમતો તો, તમને કશું ને કશું શીખવાડવા માટે.
હા. એ તો સાચી વાત છે અને નાનપણમાં રમતો આપણા જીવનનો સૌથી મહત્વ ન ભાગ હતી. શાળા પૂરી થતા જ બાળકો ઘરમાં બેસવાને બદલે. મેદાનમાં દોડી જતા અને મિત્રો સાથે રમવાનો આનંદ અંદાજે કઈક અલગ હતો. અને તે સમયે કેવું મોબાઈલ સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમ્સ નું ચલન પણ એટલું નોતું. તેથી બાળકો ખુલ્લા વાર્તાવરણમાં રમવાનું વધારે પસંદ કરતા હતા.
હા જે તમે વાત કરી એનાથી જે લોકોના અને બાળકોના. બંનેના શારીરિક માનસિક અને ફિઝિકમાં પણ ઘણો બધો ફરક દેખાતો છે આજકાલના મા બાડકુમા ક્યાંક નને ક્યાંક ઓછો દેખાય છે.
હા એ તો સાચી વાત છે. અને આપડી પરંપરાગત રમતો જેવી કે સાતા ઘોગડી છે. છે પકડદાવ છે. થપ્પો છે લખોટી છે ગીલી નંડા છે. ખોખો છે કબડ્ડી છે લંગડી. અ લમડી પછી દોડડું કૂદવું, સાત તાળી. અને આંધળો પાટો, માત્ર મનોરંજન પૂરતી જ નહતી. આરામ તો બાળકો માં ચપડતા શારીરિક શક્તિ ટીમવર્ક. શિસ્ત અને, નેતૃત્વ જેવા ગુણો ન પણિક સાવતી હતી.
હા, બીજી વસ્તુ તો છે. જે એમના શારીરિક અને આજ ને નેતૃત્વની તમે વાત કરી છે. બધી રીતે એમને ફાયદો થતો હતો જે ગ્રાઉન્ડ જે આપડે કહીએ મેદાન ની રમતો છે એના લીધે.
હા એ તો સાચી વાત છે. ને રમ તો આપણને જીત અને હાર બંને સ્વીકારતા શીખવતી હતી. જયારે આપણે જીતતા ત્યારે નમ્રતા શીખતા અને જયારે હાર હતા ત્યારે, ફરી પ્રયત્ન કરવાની આપણને પ્રેરણા મળતી હતી. પછી જીવનમાં પડકારોનો સામનો કરવાની શક્તિ પણ રમતો માંથી જ વિકસતી હતી.
એ કોણ શું વિચારે છે તેની ચિંતા ના કરવી. માત્ર રમતા હતા અને ત્યારે ખુશ રહેતા હતા. ઝઘડો થાય તો ફરીથી મિત્ર બનાવવાનું શીખતા. જે ટીમ વર્ક કહીએ છી હાર જીત સ્વીકારવાનું. મિત્રતા શીખવતી જે એ રમત હતી. એ રમત ના જોડે કેવું ને કે જે એક અ એમનું કેરેક્ટર ઘડવાનું કામ કરતી હતી કે આજે એકદમ તે બદલાઈ ગયું છે.
હા એ તો સાચી વાત કીધી તમે અને આજના સમયમાં બાળકો નુ મોટા ભાગ નુ સમય તો મોબાઈલ ટીવી અને વિડીયો ગેમમાં જ પસાર થઈ જાય છે. પરિણામે તેઓ શારીરિક પ્રવૃતિથી દૂર થઈ ગયા છે.
હમ આજે આ બાળકો રમે છે પણ ઓનલાઈન ગેમ રમે છે. મેદાનમાં જતા નહી ઓનલાઈન ગેમમાં પડ્યા ર છે એવું નહી કે ચાલો બહાર રમવા જઈએ આપણે આજે એવું છોકરાઓ એવું કહે છે કે ચાલો ઓનલાઈન આવો ગેમ રમીએ આપડે
હા એ તો સાચી વાત છે. અને આના કારણે તો છે ને આંખોની સમસ્યાઓ અને વધતું વજન એકલતા અને માનસિક તણાવ જેવી સમસ્યા તેવ પણ વધી રહી છે ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી છે પરંતુ તું તેનો અતિરેક અ નુકસાનકારક પણ બની શકે છે.
હા એ વસ્તુ તો છે જ પેલા કેવું હતું કે છોકરાઓ બહાર જતા રમવા જતા તો એમના કપડા ખરાબ થતા આજે કેવું છે કે છોકરાઓની બેટરી લો થઈ રહી છે. તો ક્યાંક ને ક્યાંક સમય બદલાઈ ગયો છે.
હા.
શારીરિક રીતે એ લોકો પેલા સ્વસ્થ હતા બહાર ની રમતોથી જેવી રીતે આપણે લઈ લઈએ કે કુદકા શરીર ની હલન ચલન થવી સતા અ સતત દોડતા રહેવું તેના લીધે શરીર મજબૂત રહે. તો અને અલગ થી કસરત કરવાની જરૂર નથી પડતી જય્યારે આજે લોકો ફિટ રહેવા માટે જીમ જીમ કરે છે. અલગ અલગ એક્સરસાઇઝ કરે છે જારે નાનપણમાં સતત રમતા રમતા જ કસરત થઈ જતી જે શારીરિક અને શરીર ને સ્વસ્થ રાખતું.
હા સાચી વાત કીધી તમે. અને માતા પિતા અને શિક્ષકોની પણ જવાબદારી છે કે તેઓ બાળકોને મેદાનમાં રમવા માટે પ્રોત્સાહિત કરે અભ્યાસ જેટલો જ રમત ગમત પણ જરૂરી છે એક સ્વસ્થ શરીરમાં જે સ્વસ્થ મન વસે છે.
હા એ વસ્તુ બી છે. અત્યારે અમે અમારી સ્કૂલમાં હતા. અમારા શિક્ષકો અમને ક્રિકેટ છે કબડ્ડી છે ખોખો જેવી રમતો રમા રમાડતા જેના લીધે કેવું થતું કે એકલા અમે રમતોમાં એકલા થી જીતી નોતા શકતા આ રમતો શીખતી શીખ તે હતી કે સફળતા માટે આખી ટીમ નો સહકાર જરૂરી છે. જીવનમાં પણ આવું જ છે આપણેે એકલા બધું કરી શકતા નથી. ટીમ વર્ક માં રહી અને કામ કરીએ. તો જે આપણને ક્યાંકને ક્યાંક ફાયદો કરાવે છે જેમાં અમે હાર જીત દરેક રમતમાં આપણે જીતી શકતા નથી ક્યારેક જીત થાય ક્યારેક હાર થાય.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને શાળામાં સમયે તો એક પીટી પીરિયડ પણ રાખવામાં આવતો તો કે એમાં ખાલી બાળકોનું શારીરિક શિક્ષણ છે શારીરિક વૃદ્ધિ છે. કે વધે અને એ લોકો પણ સારી રીતે પોતાનું શરીર તંદુરસ્ત રાખી શકે એના માટે.
હા એ તો છે પીટી ના લેક્ચર જે આવતા અત્યારે તો કેવું છે કે છોકરાઓ સ્કૂલ સ્કુલ કોલેજમાં તો ઠીક છે પણ ઘરે પણ બસ મોબાઈલ ગેમમાં જ રહે છે શારીરિક પ્રવૃતિ ઓછી થઈ ગઈ કલાકો સુધી એકને એક જગ્યાએ બેસી રહી અને રોડું બહાર જવું બંધ થઈ ગયું. આદત પડી ગઈ છે ઓનલાઈન ગેમની તો માત્ર દસ મિનિટ રમું છું કઈને કલાક કલાક પસાર થઈ જાય તે એ લોકો ને ખબરય નહી રહેતી.
હા એ તો સાચી વાત કીધી તમે. અને આજકાલ તો શાળા અને કોલેજોમાં પણ શિયાળાની જેમ ઋતુ આવે ત્યારે સ્પોર્ટ્સ ડે રાખવામાં આવતા હોય છે. જેમાં તે લોકોને દોડ એવી ઘણી બધી રમતો રાખવામાં આવે છે ને એમાં જે પહેલું આવે એને ઈનામ પણ આપવામાં આવતું હોય છે.
હા પ્રોત્સાહન આપે જ છે જેના લીધે જે આગળ જતા એ લોકોને પ્રોત્સાહન મળે અને જે ઓનલાઈન બધી સોશિયલ મીડિયા ના જમાનામાં પણ એ લોકો જે ગ્રાઉન્ડની રમતો છે ક્રિકેટ કબડ્ડી ખોખો સંતાકુકડી એવી રીતે બધું જૂની અને પૌરાણિક રમતો રમે અને ખુદને સ્વાસ્થ્યને અને માનસિક સ્થિતિને પણ સારું રાખે એવી રમતો રમાડવામાં આવે છે.
હા એ તો તમે સાચી વાત કીધી. અને આજકાલ તો કોલેજોમાં પણ અમુક વાર ખાલી જે પરંપરાગત રમતો છે એની માટે જ અ સ્પોર્ટ્સ ડે રાખવામાં આવતો હોય છે.
હા એ વસ્તુ અમારે યુનિવર્સિટીમાં થતી હતી. મે જ્યાં કોલેજ કરતા ત્યાં એવી રીતે લોકો સ્પોર્ટ્સ ડે કરે છે તો એ અલગ અલગ કરતા સ્પોર્ટસ જે આ પારંપરિક તમે વાત કરી એવી રીતે પારંપરિક ખેલો માટે પણ અલગ થી ટુર્નામેન્ટ થતી હતી. જેમાં આપડે ચક્ર ફેંક છે ગોળા ફેંક છે રેસ છે અલગ અલગ ભાલા ફેક છે એ બધી એ બધી ગેમો આવતી જે આપડે ભમણો ફેરવો છે ચેસ છે એવી બધી રમતો આવતી જેનાથી બાળકોનું માનસિક અને શારીરિક બળ પણ વધે અને જોડે જોડે એ લોકો આ જે કેવાય ને કે ટીમવર્ક ની ભાવના એવી રીતે અલગ અલગ લીડરશીપ છે અને ભણતર નો સમય બ સારી જગ્યાએ ઉપયોગ થાય એવી રમતો રમાડવામાં આવતી જે એનાથી ફાયદા એટલા હતા.
હા એટલે આમ નાનપણની રમતો માત્ર યાદો નથી પરંતુ આપણા વ્યક્તિત્વના વિકાસનો આમ મહત્વપૂર્ણ આધાર છે. આધુનિક ટેકનોલોજી સાથે જો આપણે પરંપરાગત રમતોને પણ જીવંત રાખીશું. તો આવનારી પેઢીને વધુ સ્વસ્થ અને અ ખુશ બાળપણ આપી શકું સુ. એમ પણ આપણે કહી શકીએ નાનપણની રમતો જીવનનો એવો અમૂલ્ય ખજાનો છે જે આપણને આનંદ મિત્રતા સ્વાસ્થ્ય અને સંસ્કાર આપતો હોય છે. અને બાળપણ બાળપણની સૌ થી સુંદર યાદો રમકડાથી નહી પરંતુ રમતો અને મીત્રોથી બનતી હોય છે.
એ વસ્તુ તો તમે સો ટકાની સાચી વસ્તુ કીધી છે. જે કેવાય ને કે અ મારા મતે પેલા ની બહારની રમતો ના ફાયદા વધારે હતા. પરંતુ તેનો અર્થ એ નથી કે ટેકનિકલ ટેકનોલોજી સંપૂર્ણ ખરાબ છે સાચો રસ્તો છે સંતુલન. જે આજના લોકો સંતુલનમાં રહી અને ટેકનોલોજી નો ઉપયોગ કરીને આગળ વધે. તો એ લોકો બહુ આગળ અને સફળ થઈ શકે છે.
હા વાંધો નહી સારું સારું ચલો
સારું ચાલો
હા